હા, બોલ મીરા.
કેમ, હતું.
બરોબરથી હું, તને કેમ કરું
એકદમ બરોબર થયો, કેમ અટલાદી વચ્ચે ફોન આવ્યો
અરે કાઈ નહી, એમાં જ ફ્રી બેઠી હતીી તો ફજ તને ફોન કરી દઉં
કે ફોન કર્યો.
એમાં જ નહી, કીધું અમે ફ્રી બેઠી હતી, તને ફોન કરું શું કરરી કરીને
અચ્છા, અચ્છા બરોબર, બરોબર પેલા બચપનમા કેટલા ફોન કરતા આપડે
હા, એ તો હે હવે, ત મોટા થઈ જાય ઉમર, ઉમરે એ થઈ ને કામ એકલે બહ પડેલા ને તો ટાઈમ નથી, મળતો
ઈજ, તો વાતે બચપન કેટલું અખર હતું.
હમ, એ તો હ શું કરો રી બાકી બોલ
કઈ
અચ્છા, બરોબર શું નવાજને શું કરવું ર હમાં
હા, ક્રિકેટ વ્રિકેટ હાલે રહી. આપડ ઈન્ડિયા વાળા ની તો ઈજ જોવું રહી
હા, હા બધું બરોબર કઈ નહીં, બસ્સ સા મેકઅપ નુ મારું હાું, એના ક્લાસને બીધું આ હેરસ્ટાઈલની સાત દિનની ક્લાસ હતી, તો ચાલતી હતી હમણાં
અચ્છા, અચ્છા શું શીખડો ર એમાં
મે કમ કે તો હેરસ્ટાઈલની ક્લાસ રાખી હતી. જેી બેસિક હેરસ્ટાાઈલ કરવી હોય તો હ શીખાડું રહીએમાં, તો પાંચ હજાર આજુબાજુ રા ખત ક્લાસના પર હેડ ફાઇવ, થાઉઝન્ડ રૂપીઝ
હા, હા.
એટલે
બરોબર હ છેને, હવે હું હું બી હમણાં કેમ ટ્યુશન વ્યુશન લઉં રે છોટા બચ્ચા લો
હમ્મ, હમમ.
તો મસ્ત કમાણી થાય, ત્રણ, ચાર છોરા આવે બડિયા
બરોબર, કયા સબ્જેક્ટ લો
પૂરા બધા સબ્જેક્ટ લવરી. હાજી, હજી સ્ટાર્ટિંગ ને એટલે ફીસે ઘણી હતી. રાખી ઓછી જ રાખીએ
હમ, હમ બરોબર. આ ખરે ને કેટલા છોડ આવેેલા
હમણાં, તો પાંચ છોરા, આવેલા
અચ્છા બરોબર, અખર અખર કઈ ક્લાસમાં આવેલા
એક તો ક્લાસ બે તો ક્લાસ ટુ ના આવેરા ને એ ક્લાસ થ્રી નો ને બે ક્લાસ ફિફ્થ ના આવેલા
અચ્છા બરોબર
હા
બાકી કેમ કરે એ તો જમાય નહિ-
કઈ નહી તો હવે લોહી પીએ પડ્યા
અચ્છા હા હા બરોબર
તમુઓળ
કય ની એ ગયા હમણાં બારે હે હુ મને તો એવા નથી આવતી હા હવે આવી
હા આવે આવે આવે બાકી શું જમવાનું બનાવનાથી રાતમાં
આજે તો ખાસ વિચાર્યું નથી સાબુદામ નું પ્લાન હે હવે ત ત ખિચડી ખ ખિચડી ખરા કર જમાને ખિચડી વખત કરી નાખીશ
શું કરી હવે હવે એમ રોજે ખીચડી બને ભેગું કાંક અધર આઈટમ બનાવી નાખે જે અમને ભાવતી હોય.
હા હા બરોબર એ પ કેવી પડે ત ગરમી
ગરમી તો એકદમ એટલી એ કે પૂછો નહી હવે તો વરસાદ પડે તો ભગવાનને થેન્કયુ કઈ
અચ્છા અહિયાં એટલી વરસાદ હ કે ચાર દયામ છાતા પડે એ એમ થાય કે ઘરની
વરસાદ બહ જ ઓછી એ
એ જ નહ અત્યારે બહ જ એકદમ ગરમી થાય રેવાત હોય ન તેમાં હા હા
બાકી કેમ આગળ ન શું પ્લેન એમ જીવનમાં
શું પ્ને શું હાલ યાર આખેરું હવે ત ગાડું હવે જઈ જે હા લે હા લેું હમણાં તો
હા તો કંક નવું જૂનું કરાય પછે
એ ત મેકઅપ નું તો ચાલુ જ ને મારું ટાણામાં ઓર્ડર આવે ત્યા જવું રહી ફ્રી ટાઈમ ક્લાસ લાવ રી
હા હા
કેમ કરે તાર હઉ હાર
કે થ મારે સાઈ જોયેરા
હા હા બરોબર
તમારા વાળા શું કરે ત
કઈ નઈ વેડોવા ગ્યાય પાર્ક માં
ઓહો મસ્ત એ તઈ તો આમ બેને વતની એમ કેમિસ્ટ્રી એ ખરે
ખરે છે ને ત એટલા આગળ બી હાલે આ તા
સાઈ એ તો કેમિસ્ટ્રી ખપે ભાઈ લાઈફમાં કેમિસ્ટ્રી ખપે
હા તો કેમિસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ભી ખપે પછી
એ બધું ના ખપે જેવીવી ચીજો ના ખપે
અચ્છા એમ બરોબર
તય
હમ હમ.
ત્યારે ઉ આપડા શું કેવાય ઉ રે સબ્જી બનાવી ને
એની રેસીપી શું રીતા
અરે હું કાઈ નથી જો ને શું ધન્ય વાળી સબ્જીમાંજ જો નોર્મલી આપ પડે જે પનીર લઈને તો પનીરના ટુકડા કરી ને થોડોક એને જો પ્યાજ નાખવી હોય કે તમેં આલુ નાખવા હોય તો એ મો મોટા સ્લાઈસ કરુંને હલકું શે ને સમી ફ્રાય કપ નાખવાનું
હા હા પછી
એના પછી એને સમી ફ્રાઈ કરીને શું કેવાય ઝાર માં મતલબ એમાં જેમ કે ધન્યા લીધા આહા ખાસ ક્વોન્ટિટીમાં ધનિયા લેવાના ધનિયા પછી આપડું લસણ પ્યાજ ને કેવાય ધાણા જીરું ને એ બધું નાખીને પીસી નાખવાનું
હા હા
તો ઈ એનું અ એની ગ્રેવી બની જશે. ને પછી કાંઈ ની વઘાર મૂકવાનો વઘારમાં જેમ કે નોર્મલ આપે ગ્રેવી બનાવી એમજ ગ્રેવી બનાવીને હર હખર તેવું કરી લેવાનું જ્યાં હુદી પાણ અ કઢાઈ ના છોડી લે ત્યાં સુધી એમ તેના ખતાવીના તેમાં શે કામ વખત હોતી લેવાનું
હા હા બરો
એટલે કેમ મારામાં ટમાટર ની કેની જરૂરત ના પડે તને ખાલી આ જ ગ્રેવી કરવી હો તો એ હ ટમાટર નાખવા તો તારી મરજી એવું હોય આનામાં
એટલે પ્રોપર બધા ઘણા હોય તો ભાવે ને